કરો છો કાજલ બેેન મજામાં બસ જો મજામાં. તમે કોહ.
બરાબર કઈ નઈ હું તો આ મારા ભાઈને ટુશન કરાવ બેઠી હતીથી તો જસ્ટ ઉભી થઈ. એ લોકોને તો કેટલું અઘરું અઘરું એ એને ટ્યુશનમાં ભણાવતા હતા એના શિક્ષક પણ એને સમજ નથી પડતી. તો મેં કરવા બેઠી હતી પણ એ લોકોને તો કેટલું અઘરું અઘરું ભણવાનું આવે છે એમ કે આટલું તો આપડે અગિયાર માં બારમામાં આવતું હતું એ લોકોને હવે સાતમા આઠમામાં આવે ને મને અમુક વાર તો એવું લાગે
ના ના બરાબર.
બસ તમે તમે જોવ. તો
પણ હવે શું કરીએ એમાં એવું છે કે આ બધું ટેકનોલોજી વ ધે છે એટલે એ લોકોને બ બિચારાામને પ્રોબ્લેમ થાય છે.
ભારવત તો જાય છે. અને આજકાલ ના શિ ક્ષકો જે છે એ પણ એક તો શિક્ષણ પદ્ધતિ મને તો આની નથી ગમતી અત્યારની કે કેવી કેવી થઈ ગઈ છે આમાં બાળક શીખે તો શીખે શું કરે તો કરે શું.
આજકાલ ના શિક્ષકો કશું ભણાવતા જ નથી બાળકોને બિચારા બધું જાતે જ યુ
એનાથી કરવું પડે સાચી વાત છે એક તો એક જ રી ત છે કે જો તમે અ તમે જેટલું અમે કરાયું છે એટલું ગોખી લો એટલું વાંચી લો અને એટલું એવું ને એવું જ પાછું જોઈએ હા એમને પેપરમાં એવું ને એવું જો તમે પેપરમાં ઉતારી શકતા હોવ તો જે છે તમે જે છે સારા વિદ્યાર્થી છો કે હોશિયાર વિદ્યાર્થી છો બાકી જે બિચારા નથી સમજી શકતા જે નબળા છે જે નથી કરી શકતા એ લોકોને તો ગણવામાં જ નથી આવતા. તો એ લોકોને તો બિચારામને એજ ને. હવે એ લોકો ને કોણ સમજવા જાય કે જેવું એમને જોઈએ છે એવું ને એવું કમ્પ્લેટ તો એક વિદ્યાર્થી કેમનું લખી શકે એક પેપરમાં.
અને એમ બી આજકાલ ના જે શિક્ષકો છે આમ કેવું પૈસા કમાવા હાતર કરે છે પહેલા ના શિક્ષકો જેમને પહેલાના શિક્ષકો તો કેવું આપણને એમના બાળકોની જેમ રાખે આપણને સમજાવે ના ખબર પડે તો દસ વાર હવે
અરે પેલા સાચી વાત છે સાચી વા તો અકળાઈ જાય.
હા.
સાચી વાત છે અને પહેલા તો મને તો સૌથી પહેલા જે પદ્ધતિ હતી ને જે ગુરુકુલ પદ્ધતિ એ મને તો સારી લાગતી એક એક બાળકને તમે અને અ જે માતા પિતા જે છે એમનો કેટલો વિશ્વાસ ગુરુ ઉપર કે એ એમના પોતાના બાળક ને આખું સોંપી જ દે છે. કે જિંદગીભર માટે કે જ્યાં સુધી એક સક્ષમ નથી થઈ જાય ત્યાં સુધી ત્યાં સુધી જે જોવા ના થાય ત્યાં સુધી એ છે ગુરુકુળમાં એ ગુરુને સોંપી જ દે છે તો ત્યાં ખાલી એનો શારીરિક નહીં ત્યાં એનો માનસિક વિકાસ પણ થાય કારણ કે જે ગુરુ છે એ જે છે વ્યક્તિગત રીતે બધાના ઉપર ધ્યાન આપે
સાચી વાત છે.
એવું નહી કે ખાલી એક જે ચાર દિવાળી ની અંદર જે ક્લાસરૂમ હોય કે જે વર્કખંડ હોય ત્યાં જે બાળકને જે છે બસ આટલું જ મગજમાં નાખ નાક કરવાનું ગોખાય ગોખાય કરવાનું એવું નહી એનો એક સાચી એવી સારી એવી એની પદ્ધતિ હતી નાનપણથી માંડીને મોટા સુધી એની કઈ કઈ કળાઓ એક તો કળાઓ પર ધ્યાન આપવામાં આવતું હતું અત્યારની શિક્ષણ પદ્ધતિ એવી છે કે બાળકોની કળા જ રૂંધાઈ જાય પહેલી વાત તો એને એને પોતાની કળાને સમય આપવાનો ટાઈમ જ ના મળે એટલું હોમવર્ક એટલું એટલા એટલું લખવાનું એટલું વાંચવાનું
આજકાલના છોકરાઓને તો રમવાનો સમય બી નથી મળતો.
હા.
એ કે આખો દિવસની સ્કૂલ હોય આઈ ને છોકરું હોમવર્ક કરે ર આરામ કરે રમવા જાય ટુશન જાય ખબર જ ના પડે.
હા તો એજ તો એટલે તો અને અમુક વાર તો એવું થઈ જાય કે શું શું ચાલી રહ્યું છે અને મા બાપ પણ થોડુંક બિચારું એમ એને સમય ઓછો મળતો હોય અને એમાં પણ બહાર નીકળે ત્યારે ભણતો નથી અને એમાં પણ જે એક જે અ કેવાય ને કે એકબીજા જોડે કમ્પેર કરવાનું હા કે આના આટલા આવે છે તો તારા સરખામણી કરે સાચી વાત છે આના આટલા આવે તો તારા કેમ આટલા નથી આવતા આનું આટલું થાય તારું કેમ આટલું નથી થતું તો એના શું થાય કે એક એના ઉપર એક એને લાગે છે કે વર્ગખંડ ભણવાનું એટલે સ્ટ્રેસ ભર્યું વાતાવરણ
સમાજનું પ્રેશર હોય
જયારે આ તો બસ એક જિંદગીનો એક હિસ્સો છે ભણવું તો એના સિવાય બી જિંદગી માં કેટલી બધી વસ્તુઓ હોય શકે તો પણ આજકાલનું જે શિક્ષણ જે શિક્ષણ પદ્ધતિના કારણે કેવું થઈ ગયું છે કે બાળકને એક જ દિશામાં દોડવાનું અને એ છે બસ ભણવાનું ગોખવાનું ભણવાનું ગોખવાનું બસ એ જ બાકી કઈ જ નહી તો હવે એવી રીતે તો બાળક ન જે વિકાસ કઈ રીતે થશે એની જે અને દરેક બાળકની અલગ અલગ યોગ્યતા હોય અલગ અલગ વસ્તુમાં એની માસ્ટતરી હોય અમે એક જ વસ્તુ પર એને જો ભાર આપ આપ કરશો કે તું આ તો એવું છે કે આપણે હાથીને એવું કહીએ કે ભાઈ તું ઝાડ ઉપર ચઢને દેખાડ તો જ તું સક્ષમ છે બાકી સક્ષમ નથી એવું છે
શું કરીએ હવે જવા દો ને
અને મેં કવું ને કે જેમ પહેલાની જેમ એક બાળકને તો એ ગુરુકુલની અંદર ભણવાની સાથે સાથે એને બહાર પણ લઈ જવામાં આવતું હતું એને એને બીજું અને પહેલાના બાળકોને છે ને જીવનની પરીક્ષા માટે તૈયાર કરવામાં આવતા હતા અત્યારના બાળકો માટે શિક્ષણ પદ્ધતિ ના કારણે કેવું કે ક્લાસરૂૂમમાં વર્ગખંડમાં તો કદાચ એમનો પહેલો નંબર આવી જાય પછી જયારે જીવન ની પરીક્ષા આવે ને ત્યારે એમને કારણ કે ત્યારે ફે ત્યારે એમને સમજાતું જ નથી કે શું કરવું આગળ કેમનું આને કેમનું જે છે આપણે મુશ્કેલીમાંથી બહાર નીકળવું એ તો એમને સમજાતું જ નથી તો ભણતરનોો અર્થ શું કે બાળક માનસિક શારીરિક રીતે જીવનની જે મુશ્કેલીઓ છે એને સમજવા એનો સામનો કરવા માટે સક્ષમ બને પણ આ તો એને જીવન જ નથી થી જોવા દેવામાં આવતું ભણતર જયારે ચાલુ થઈ જાય ત્યારે એવું કહેવાય અને પાછું એવું થઈ જાય છે કે આટલું બધું ભણ્યા પછી કોઈ લાગે આગે વળગતું હોય તો ઠીક છે પણ કેટલા કેટલા ભણેલા લોકો જે છે એ જોબ વગર નોકરી વગર બેસી રે ત્યારે એવો પ્રશ્ન ઉઊભો થાય કે આજકાલનું આજે ભણતર છે ખરેખર ભણતર છે એવું થઈ જાય
પણ આજકાલનું કેવું છે ખાલી આ લોકો જે ચોપડીમાં લખેલું હોય એટલું જ ગણાવે છે એ લોકોને કશી જીવન ની આમ શું કેવાય જીવન પ્રત્યેનું મહત્વ નથી સમજાવતા કે એવુંને એ લોકોને એવું સમજાવવામાં આવે છે કે જે છે એ આ ચોપડી ની અંદર જ છે એવું નથી કેહેતા કે એક સમય તમારે જાતે તમારું મગજ બી વાપરવું પડશે
સાચી વાત છે સાચી વાત છે એમ જેમ કહ્યું એમ અને મેં એક એ જગ્યાએ ક્યાંક સાંભળ્યું હતું કે જે વર્ગખંડમાં જે ટોપર લોકો હોય ને એક મોસ્ટ ઓફ ઘણી વાર કેવું થઈ જાય છે કે બહારની દુનિયાની અંદર જે છે ને એ જે અસફળ થતા હોય છે કારણ કે કે એવું હોય છે ખબર છે એ લોકોને એક તો એક એવી એક બોક્સ હોય ને એવી વિચારધારણા બસ એમાં જ રેવાનું એની બહાર નહી નીકળવાનું એ કઈ ક સુરક્ષિત વિચારધારણામાં જ રહેવાનું એથી બાર જયારે જિંદગી માં એવું ના હોય જિંદગીમાં તો આપડે અખતરા કરવા પડે આપડણે જે છે જોખમો લેવાડ પડ તો એના કારણે એ જે બાળક જે છે એ જોખમો લેવા તૈયાર જ નથી
બરાબર
તો એના કારણે જે છે એ બહારની જે દુનિયા છે એમાં શું થઈ જાય છે અસફળ થઈ જાય છે આપને એવું લાગે અછા વિદ્યાર્થી તો એદમ તેજસ્વી વિદ્યાર્થી છે એકદમ જિંદગીમાં કઈક કરશે હા જયારે બહારનીકે ને ત્યારે અસપ્રદાય અ્યારે શું થઈ જાય કે અને એ બિચારું એને તો સમજણ જ ના પડે ને ચોપડીના બાણી દુનિયા જોઈ જ ના હોય
અને અસફળ થાય એટલે એ છોકરું કઈક ખોટું પગથયું લઈ લલે
હમ ત્યારે આપણને ક અચ્છા આ વિદ્યાર્થીઓ તો આટલો તેજસવીી હતો આને કેમ આવું કર્યું હશે એવું થાય પણ એના પાછળની જે સાયકોલોજી છે એને કોઈ નહી સમજી શકતું
અને કોઈ સમજશે બી નહી કેમ કે કોઈ સમજ નો પ્રયાસ નથી કરતું ને
અને વિદ્યાર્થી કઈ પણ કેને કે મને આમ થાય છે આમ થાય છે આમ થાય છે એટલે શિક્ષક એના ઘર ના શું માની લે હા કે આ તો બાહના કરે છે ભણવું નથી એટલે આ તો આમ કરે છે ભણવું નથી એટલે એવું થઈ જાય છે એટલે પછી એ બિચારું જાય તો જાય ક્યાં કરે તો કરે શું એમ
અને એમાં લ એમાં ખોટું પગથયું લઈ લે છે
એને એવું થાય કે મને કોઈ સમજતું નથી અને ખરેખર નથી જ સમજ
હવે શું કરીએ કઈ નહી આતો જે છે એ છે તોમે તમારા ભયને સમજજો
હા મેં મે તો કર મેં તો કરું જ છું મે મેં જયારે એને ભણવાનો પ્રયત્ન કરું ને તો મેં એ કોશિશ કરું કે એને જે રીત ગમે છે ને એ રીતે મે ભણાવું કે એ રીતે એને સમજાવું અને ઘણી વાર કહેતો પણ હોય છે કેને મને આવી રીતના આમ થાય છે મ થાય તો હું એ રીતની અંદર બદલાવ પણ લાવું તો એને જે રીત ગમે છે ને એ રીતે એ જે છે સમજી શકે સમજાઈ શકે તો એવું થોડું ઘણું ચાલે છે હવે જોઈએ કે હવે એને અ શું કરશે આગળ જીવન એને ક્રિકેટ રમવાનો શોખ છે તો અમુક વા ભરના પણ કેતા હોય છે કે આવું કરે છે આમ કરે છે ભણતો નથી તો અમે અમુક વાર ઘરના લોકોને પણ સમજાવું કે જુઓ દરેક બાળક જે છે એ તમારે કદાચ એવું બનીશે કે તમારે આગર સ્કોર કાર્ડમાં કદાચ માર્ક્સ લાવી દે પણ જિંદગીની પરીક્ષા છે એમાં સફળ થઈ જશે તો શું કરશો તમે તો એને રમવા દો એને જીવવા દો એનું નસીબ છે અને એને ક્યારેક ને ક્યારેક તો સમજાશે જ ને અને રમત એક એવી વસ્તુ છે રમત ગમત કે બાળકને માઇન્ડસેટ જે છે બહુ સારો બનાવે તો એનો માઇન્ડસેટ સારો હશે તો એ ગમે તે જગ્યાએ ચાલી જશે
એનું સ્વાસ્થ્ય બી સારું બનાવે ને
હા એને માનસિક રીતે જોઈ સક્ષમ હશે તો શું પૈસા કમાવા કે શું જિંદગી જીવી કે કઈ પણ જે છે એ કરી લેશે મન લાગે ત્યાં સુધી. એટલે એવું છે. એટ સારું સારું ચલો બઉુ વાતો થઈ ગઈ હવે મેં વિચારું કે હવે શું કરીએ આગળ એમ શું?
ભણાવો ભણાવો તમારા ભય ને
હા હા એવું કરીએ. સારું સારું ચાલ. હા.